હેલો
હેલો કેમ છો
મજામાં તમે કેમ છો
બસ હું એકદમ મજામાં આજે મને એક રસપ્રદ વિષય યાદ આયો બચેલો ખોરાકનો ઉપયોગ.
આ વિષય ખરેખર ઉપયોગી છે આપણે ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છીએ.
હા અને ઘણી વાર એ સીધો ડસ્ટબિનમાં જાય છે મને લાગે છે કે એ મોટી સમસ્યા છે.
બિલકુલ મને યાદ છે કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી વેડ વેડફવા દેતા નતા.
હા મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી ખાતી કેતી કે અન્નનું સન્માન કરવું જોઈએ.
આજે લોકો પાસે પૈસા વધુ છે પણ ખોરાક પ્રતિ કદર ઓછી થઈ ગઈ છે.
હા સાચી વાત રેસ્ટોરન્ટમાં પણ લોકો ઘણું ઓર્ડર કરે છે પણ પછી અડધું છોડીને જતા રહે છે.
મને તો આ જોઈને ખરાબ લાગે છે કેટલાક લોકોને બી બે વખતનું જમવાનું પણ મળતું નથી.
હા તમે ઘરે બચેલી રોટલીઓનો શું કરો છો.
અમે સવારે રોટલીનો ચીવડો બનાવીએ છે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
વાહ અમે તો રોટલીના લાડવા પણ બનાવીએ છેએ.
રોટલીના લાડવા મને ખૂબ ગમે છે તેમાં ઘી અને ગોળનો સ્વાદ અલગ જ હોય છે.
હા અને બચેલા ભાત નું શું કરો છો તમે.
ભાતમાંથી ફ્રઇડ રાઈસ રાઈસ કટલેટ કે રાઈસ ઢોકળા પણ બની શકે.
રાઈસ ઢોકળા એ વિશે તો હું પહેલી વાર સાંભળી રહ્યો છું.
હા મારા એક મિત્ર ના મમ્મી બનાવે છે બચેલા ભાતનો સરસ ઉપયોગ થઈ જાય છે.
આ તો ખરેખર સ સ સજ સજનાત્મક વાત વિચાર છે.
ખોરાક વેડફાવા કરતા તેને નવું રૂપ આપવું વધુ સારું.
તમે નોટિસ કર્યું છે કે લગ્ન પ્રસંગમાં કેટલા ખોરાક બગાડે છે.
બહુ જ વધુ લોકો બધી વાનગી ટેસ્ટ કરવા માંગે છે પણ પૂરી કરતા નથી.
મને લાગે છે કે પ્લેટમાં ઓછું લેવું જોઈએ અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ.
આ એક સારી આદત છે આ રીતે ખોરાકનો બગાડ ઓછો થઈ શકે.
હા કેટલાક દેશોમાં ફૂડ વેસ્ટ વિરુદ્ધ જાગૃતિ અભિયાન પણ છે.
હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરવા પ્રોત્સાહન આપે છે.
હા આપણા દેશમાં પણ આ સસંસ્કૃતિ વધુ મજબૂત થવી જોઈએ.
બિલકુલ ઘરથી જ આદત સારી કરવી જોઈએ.
બચેલા શાકનું તમે શું કરો છો.
બચેલા શાકમાંથી સેન્ડવીિચ સ્ટફિંગ કે પરાઠા બનાવી શકાય.
આ તો મને ખૂબ ગમ્યું બાળકોને પણ નવી વાનગી લાગે નહી.
હા અને તેઓને ખબર પણ ના પડે કે આ બચેલા શાકમાંથી બન્યું છે.
ઘણીવાર ક્રિએટિવિટી ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હું પણ એ જ માનું છું રસોઈ એક કલા છે.
તમે ક્યારે ફૂડ ડોનેશન વિશે વિશે વિચાર્યું છે.
હા કેટલાક એનજીઓ બચે અ બચેલો પણ સુરક્ષિત ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે.
હા ખરેખર પશ પ્રશંસીય કાર્ય કેવાય.
ખોરાકનો બગાડ ઓછો કરવો એટલે માત્ર પૈસા બચાવવા નથી પણ સંસાધન બચાવવું પણ છે.
સાચી વાત ખેડૂતો કેટલી મહેનત કરે છે પણ એક દાના ઉગાડવા માટે.
એટલે જ દરેક દાનાની કદર કરવી જોઈએ.
આજની પેઢીને પણ આ મૂલ્ય સમજવું જરૂરી છે નહી.
હા સ્કૂલમાં પણ ફૂડ વેસ્ટ વિશે શિક્ષણ આપવું જોઈએ.
હું સહમત છું બાળપણથી આદત પાડશે તો મોટો ફેરફાર આવશે.
અને ઘરમાં જમતા સમય કેટ જેટલું જોઈએ એટલું જ લેવું જોઈએ.
આ એક નાની પણ અસરકારક વાત છે.
બિલકુલ નાની આદતથી મોટી પરિણામ મળે છે મોટા પરિણામ મળે છે.
આજની વાતચીતથી મને ઘણા નવા વિચારો મળ્યા.
મને પણ બચેલા ખોરાકની નવી વાનગી માં બદલાવ ખરેખર રસપ્રાદ છે.
પછી વાતમાં આપણે બચેલા ખોરાકના ઉપયોગ વિશે ઘણી રસપ્રદ વાત કરી હતી. આ
હા અને મને એ વાત પણ ગમે કે ખોરાક બચાવવો એટલે પર્યા અ પર્યાવરણને પણ મદદ કરવી.
બિલકુલ તમે ક્યારે વિચાર્યું છે કે એક પ્લેટ ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે.
હા હું એક આર્ટિકલમાં વાંચ્યું હતું કે અન્ન અન્ન ઉઘાડવામાં ઘણું પાણી અને ઉઊર્જા વપરાય છે
એટલે જ જ્યારે આપણે ખોરાક વેડફીએ છેીએ ત્યારે આ બધા સંસાધનો પણ વેડફાઈ જાય છે
સાચી વાત આ દ્રષ્ટિકોણથી જોવું તો ફૂડ વેસ્ટ વધુ ગંભીર લાગે છે
મારે એક ઓળખીતા દરેક રવિવારે ફ્રિજ ચેક કરે છે
શું માટે
તેઓ પહેલા જોવે છે કે કઈ વસ્તુ જલ્દી વાપરવાની છે અને તેના આધારે મે મેનુ બનાવે છે
વાહ આ તો ખરેખર ખુબ પ્રેક્ટિકલ આઈડિયા છે
હા આથી કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી
ઘણી વાર આપણે વસ્તુ ખરીદીએ છેએ અને પછી ભૂલી જઈએ છેએ
ખરેખર ફ્ર્રીજની પાછળ પડેલી વસ્તુ ઘણી વાર એક્સપાયર સુધી પહોંચી જાય છે નહી
મને લાગે છે કે શોપિંગ કરતાં પહેલા લિસ્ટ બનાવી જોઈએ
હા હું પણ એ જ કરું છું લિસ્ટ હોય તો જરૂર કરતા વધુ વસ્તુ લેવાતી નથી
બરાબર છે ઓનલાઈન ગ્રોસરી એપ્સથી પણ લોકો ક્યારેક વધુ ઓર્ડર કરી દેતા હોય છે
હા ડિસ્કાઉન્ટ જોઈએ જોઈએ ને ઘણી વાર આ અનાશક્ય વસ્તુ લઈ લઈએ છે
અને પછી એ વપરાતી નથી
હા તમે બચેલી દાળનોો ઉપયોગ કઈ રીતે કરો છો
હા બચલી દાલ માંથી દાલ પરાઠા અને દાલ હાંડવો બનાવી શકાય
દાલ હાંડવું આ તો મને નવો આઈડિયા મળ્યો
એક વાર ટ્રાય તો કરજો ખુબ સ્વાદિષ્ટ લાગે છે
હમ ઘણી વાર રસોઈમાં પ્રયોગ કરવાથી નવી વાનગીઓ મળી જાય છે નહી
અને ઘરના સભ્યોને પણ નવો સ્વાદ મળે છે
બાળકો માટે પણ આ સારી રીતે રીત છે તેઓ નવી ડીશ જોઈને ઉત્સાહિત થઈ જાય છે
હા ખાસ કરીને જયારે દિશ સુંદર રીતે પ્રેઝન્ટ કરી હોય
પ્રેઝન્ટેશન પણ મહત્વપૂર્ણ વાત છે
બિલકુલ સેમ વસ્તુ પણ નવી રીતે આપ આપો તો લોકો વધુ પસંદ
હા તમે ક્યારે કોમ્યુનિટી ફ્રી વિશે સાંભળ્યું છે
અ હા કેટલાક શહેરોમાં લોકો વધારાનો ખોરાક ત્યાં મૂકી શકે છે
હા અને જરૂરિયાતમંદ લોકો તેને લઈ શકે છે
આ ખુબ સુંદર વિચાર છે
હા આવા પ્રયાસોથી સમાજમાં સકારાત્મક ફેરફાર આવે છે
મને લાગે છે કે આપણે પણ આપણા વિસ્તારમાં આવી પહેલ કરી શકીએ
હા નાની શરૂઆત પણ મોટો પરિણામ આપી શકે છે
એક બીજી વાત ઘરે નાના પોર્શન સર્વ કરવા જોઈએ
સાચી વાત વધુ જોઈ તો ફરી લઈ શકાય
આ આદતથી પ્લેટ વેસ્ટ ઘણો ઓછો થઈ શકે છે
હા હું જોયું છે કે કેટલાક મુફેટમાં લોકો પ્લેટ ભરીને લઈ લે છે
અને પછી અડધું પણ પૂરું કરતા નથી
હા આ તેવું બદલવાની જરૂર છે
હા જેટલું ખાઈ શકાય એટલું જ લેવું જોઈએ
તમે શું માનો છો ફૂડ વેસ્ટની સમસ્યા આગળ વધશે કે ઘટશે
જો જાગૃતિ વધશે તો જરૂર ઘટશે
સોશિયલ મીડિયા પણ આમાં મદદ કરી શકે
હા લોકો ક્રિએટિવ લેફ્ટ ઓવર રેસીપી શેર કરે તો ઘણા લોકો પ્રેરિત થઈ શકે
મને તો આજેની ચર્ચાથી ઘણું શીખવા મળ્યું
મને પણ ખોરાકનો સન્માન કરવો દરેકની જવાબદારી છે
અને દરેક ઘરથી બદલાવની શરૂઆત થઈ શકે છે
બિલકુલ એક રોટલી બચાવવી પણ એક સારી શરૂઆત છે
હા ચલો આજની વાતને આ સુંદર વિચાર સાથે પૂરી કરીએ
હા અન્નનો આદર કરો ખોરાકનોો બગાડ ઓછો કરો આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ
બહુ સરસ આગળ ફરી મળીશું અને બીજા રસપ્રદ વિશે પર વાત કરીશું.
જરૂર આભાર અને આવજો.
આવજો.